હાય કેમ છે.
મજામાં છો તમે.
મજામાં. નમસ્તે હું મજામાં છું તું કેમ છે?
હું મજામાં છું તું કેમ છે?
હું પન હું પણ આજ મજામાં છું આજ મને તારી સાથે હેલ્ધી ફૂડ વિષ પર વિસ્તાર થી વાત કરવાની છે.
હા વા ખુબ રસમ વિષય છે હેલ્ધી ફૂડ એટલે એવો. ખોરાક જે શરીરને તાકાત પોષણ અને સારું સ્વાસ્થ આપે.
આજક હા આજકાલ લોકોના ટેસ્ટ તો ખુબ ગમે છે પણ હેલ્ધી ખાવું પણ એટલ એટલું તો જરૂરી છે.
હા બિલકુલ હેલ્ધી ફૂડ વથી શરીર મ મજબૂત બને. રોગોથી બચાવ થાય પાચન સારું રહે અને ઊર્જા પણ મળે.
હેલ્ધી ફૂડ શું છે?
પેલેતો એક હેલ્દી ફૂડ શું છે કે હેલ્ધી ફૂડ એટલે એવો ખોરાક જેમાં શરૂર પોસ અ શરીર અ જરૂર પોષક તત્ત્વો હોય જેમ કે પ્રોટીન વિટામિન્સ. મિનરલ્સ ફાઈબર કેલ્શ જે અને યોગ્ય પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટ્સ પણ થાય છે.
એટલે ફક્ત પેટ ભરવો નઈ પણ શરીર ને યોગ્ય પોષણ મળવું પણ જરૂરી છે.
હા એકદમ.
હેલ્ધી ફૂડ શાઆ માટે જરૂરી
હેલ્ધી ફૂડ્સ માટે હા કારણ કે સારો ખોરાક શરીર ને બીમારીઓ થી બચાવે છે. હ્યુમ્યનિટી વધારે છે બાલકનો વિકાસમાં મદદ કરે છે અને મોટા લોકોને પણ તંદુરુસ્ત રાખે છે.
હા ખરાબ ખોરાક થી શરીર નવું બની શકે.
હા બિલકુલ હેલ્દી ફૂડ મુખ્ય ભાગ
હેલ્ધી ફૂડમાં કાઈ પ્રકારની વસ્તુ આવે
કે તાજા ફળો શાકભાજી દાળ અને કટોળ. દૂધ દહી ખાસ રોટલી ભાકરી ભાત ખિચડી ડ્રાય ફ્રૂટ્સ. ફોરુટ સલાડ અ ઘરનું તાજું ભોજન
હા એટલે હેલ્ધી ફૂડમાં ખુબ વેરાયટી હોય છે.
હા ફળાનો ફાયદા
થોડા શા માટે જરૂરી
ફળ હા ફળ ફળોમાં વિટામિન્સ મિનરલ્સ અને ફાઈબર હોય છે એ શરીરની તા તાજગી રોગપ્રતિકાર શક્તિ અને પાચન માટે ખૂબ સારું છે.
બિલકુલ હા રોજ એક દો ફળ ખાવું જોઈએ.
હા બિલકુલ શાકભાજી શા માટે જરૂરી
શાકભાજીનો શું ફાયદો?
અ શાકભાજીમાં ખુબ પોષણ હોય છે એ આંખ ત્વચા પાચનર તને શરીરના વિકાસ માટે જરૂરી છે. ખાસ કરીને લીલા શાક ખૂબ ફાયદાકારક છે.
માં મમ્મી હંમેશા કહે છે શાક ખાવું જરૂરી છે.
એ સાચી વાત છે દાળ અને કઠોળ
દાળ અને કઠોળ શા માટે જરૂરી.
એ પ્રોટીનનો સારો સ્ત્રોત છે શરીરના સ્નાયુ તાકાત અને વિકાસ માટ તે પ્રોટીન જરૂરી છે. મૂગ ચણા તુરદા મસૂર રાજમા બુદ્ધ ઉપયોગી છે.
એટલે રોજ ભોજન માં દાળ હોય જાય.
હા એકદમ દૂધ અને દહી
તો દૂધ દહી અને છાસ શા માટે હેલ્ધી માનવામાં આવે.
હા કારણ એ એમાં કેલ્શિયમ અને પ્રોટીન હોય છે. હાડકા મજબૂત કરે પાચનમાં મદદ કરે અને શરીરને તંદુ તંદુરસ્ત રાખે.
ખાસ કરીને બાળકો અને વૃદ્ધો માટે પણ ખુબ જરૂરી
બિલકુલ આ સવારનો નાસ્તો
હેલ્ધી લાઈફ માટે બ્રેકફાસ્ટ કેટલો મહત્વનો છે.
હા મજે ખૂબ મહત્વનો સવારનો નાસ્તો ન કરીએ તો શરીર થાક થાકી જાય નાસ્તો દિવસની શરૂઆત માટે એનર્જી આપે છે.
હેલ્દી નાસ્તા માં શું ખાઈ શકાય.
પોહા ઉપમા ઇટલી થેપલા ફળ દૂધ ફ્રુટ દાળિયા આ બધા સારા વિકલ્પ છે.
ઘરનું ભોજન ઘરનું ભોજન હેલ્ધી કેમ માનવામાં આવે.
આ કારણ કે એ સ્વચ્છ તાજું અને પ્રેમથી બનાયલું હોય છે એમાં તેલ મસાલો આવય આપને કંટ્રોલ કરી શકીએ.
હા બહારનું ફૂડ ટેસ્ટી લાગે પણ રોજ ખાવું યોગ્ય નથી એમ.
એકદમ હા જંક ફૂડ તી નુકસાન
જંક ફૂડ સા માટે ઓછવા ખાવું જાય.
આ જંક ફૂડમાં કારણ બર્ગર પિઝ્ઝા ચિપ્સ સ્કોલ્ટ ડ્રિંક રાઇસ જેવી વસ્તુઓમાં તેલ મીઠું સાખર અને મૈદો વધારે હોય શકે તો એ મોટાપ એસિડિટી અને કમજોરીનું પણ કારણ બની શકે.
એટલે ક્યારે ખાવું તે પણ રોજ નહી.
બિલકુલ.
પાણી નું મહત્વ હેલ્ધી ફૂડમાં પાણી નું મહત્વ શું છે.
આ ખૂબ મહત્ત્વનું પાણી શરીરને સાફ રાખે છે. આ પાચનમાં મદદ કરે છે અને શરીરને ફેશ ફ્રેશ રાખે છે. દિવસમાં પરંતુ પાણી પીવું જરૂરી છે.
હા પાણી વગર સ્વસ્થતા અધુરુ છે.
એકદમ.
બેલેન્સ ડાયટ એટ એટલું શું છે.
આ એવા ભોજનને બેલેન્સ ડઇટ કહે જેમાં અનાજ દાળ શાક ફળ દહીં સલાડ બધું યોગ્ય પ્રમાણમાં હોય.
એટલે થાળીમાં વેરાયટી હોય છે.
બિલકુલ.
બાળકો માટે હેલ્ધી ફૂડની આદત કેવી રીતે પાડવી
અ રંગીબેરંગી ફળ શાક આપમા જંક ફૂડ રજું આપવું રોજ સમય પર નાસ્તો અને ઘરનું ભોજન આપવું માતા પિતાએ પોટ પેન હેલ્ધી ખાવું જોઈએ.
હા બાળકો જોઈ એ શી કે.
એકદમ.
સમય પર ખાવું જરૂરી હેલ્ધી ફૂડ સાથે સમય પર ખાવું પેન જરૂર છે ને
ખૂબ મોટું ખાવું અથવા ભૂક્યા રહેવું શરીર માટે સારું નથી સમય- પર નાસ્તો બપોરનું ભોજન અને રાતનું ભોજન કરવું જોઈએ-
એસી પાચન પેન સારું રહે?
હા બિલકુલ!
મોસમી ખોરાક અનુસાર બદલાવ જાય.
હા! મા ઝે ઉનાળામાં ફલ ખાસ પાણીવાળી વસ્તુઓ. શિયાળામાં પૌષ્ટિક અને ગરમ ચીજો. પાાવશાળામાં હલ. - અને સ્વચ્છ ભોજન આ રીતે થોડાક બદલું યોગ્ય છે.
વાહ! એ પણ હેલ્ધી આદત છે.
હા!
અંતિમ વિચાર, મારો એવો છે કે આજ તારી સાથે વાત કરીને મને ખુબ સારી રીતે સમજાયો કે હેલ્ધ ફૂડ ફત. તો સ્વાદ માટે નહી, પણ શરત- શરીર આરોગ્ય માટે, ખૂબ જરૂરી છે.
હા હેલ્ધી ફૂડ ફક્ત સ્વાદ માટે નહીં તો, શરીર પણ આરોગ્ય માટે જરૂરી છે. કે હેલ્ધી ફૂડ જીવનને તંદુરસ્ત સક્રિય અને. અ ખુશ હાલ બનાવે છે. ઘરનું તાજું સંતુલિત અને પૌષ્ટિક અ ભોજન. સૌથી સારું છે.
હા હા! એત એક કેવું આપણના એક. ચુક્કામાંસ હાર કઈ?
હા! હેલ્ધી ફૂડ વિષયની મુખ્ય વાતો, હેલ્ધી ફૂડ શરીરને પોષક અને તાકાત આપે છે. ફળો, શાકભાજી, દાળ, દૂધ. વધુ જરૂરી છે. જંક ફૂડ ઓછું ખાવું જોઈએ. સવારનો નાસ્તો ખૂબ મહત્ત્વનો છે. બેલેન્સ ડાયટ માટે વરાયટી જરૂરી છે. પાણી પર્યાપ્ત પ્રમાણમાં પીવું. ઘરનું ભોજન વધારે હેલ્ધ છે. બાલક ન નાની. ઉમરે હેલ્ધી ખાવાની આદત પાડવી જોઈએ. સમય પર ભોજન અને મોસમી ખોરાક પણ જરૂરી છે.
ખૂબસરસ.
હા તો બાલક ન પણ એક જરૂરી છે. અને એજમ ફૂડ ઓજું હોય. આ ના ખું જોઈએ. હેલ્ધી ફૂડ ખૂબ મુખ્ય મુખ્યની વાત છે.
જંક ફૂડ ખાતી ના થડા પોરેના પેટમાં માટે જોુડા બી પડી જાય.
તો હેલ્ધી ફૂડથી આપણ તંદુરસ્ત પણ રહી શકે છે. ઘરનું તાજું પૌષ્ટિક ભોજન સૌથી સારું છે.
હણા દૂધ કેટલું ખરાબ આવે છે. તો તેને અમે ચીઝ નો વાપરતા ચીજ કેટલું ગંદુ બનવી છે.
હં ભાયનું દૂધ પણ ખૂબ ખરાબ આવે છે. તો આપણા ઘર. ઘરની ગાયનું ટોવરનું દૂધ સૌથી સારું રહે છે. પણ ભાઈનો જંક ફૂડ ખાવાથી તો ખરે જજ. ના એનામે તબિયત મે-
ખરાબી આવે છે.
હા. તો આપણ ઘેરનું હેલ્ધી ખાવું જોઈએ છે. ઉનાળામાં તો ફલ, શાક પાણી વાળી વસ્તુઓ પૌષ્ટિક અને ગરમ ચીજો પાાવશળામાં, હલકોું અને સ્વચ્છ બી ભોજન અ. યોગ્ય છે. બઈ રંગીબિરંગી ફલ, શાક આપું રોઝું.
અને એના માટે બાળકોને શ. પાની બી મળે. કે કેવું વસ્તુ કેવી રીતે દેખાવ ને શું દેખાવુ?
હા તો હા એવા ભોજનને બેલેન્સ ડાઇટ કરવા વાસતા દાળ, શાક, ફળ, દહીં, સલાડ આ બધું પ્રમાણમાં હોય જરૂરી છે. દિવસમાં વહી પરંતુ પાણી પીવું જરૂરી છે.
હા કોલ્ડ ડ્રિંસ ના કોલ્ડ્ર્રીંક્સ પીવાના બાજુ માં પાણી જાસ્ત પીવું જોઈએ તો પાણીને સારું રહે.
હા આપ હે તેનાથી હેલ્ધી ભી રહીશું અને આ બર્ગર, પી્ઝા, ચીપ્સ કોલ્ડ ડ્રિંક આ વસ્તુ તી તો તેલ, મીઠું, સાકર વધારે આપના મોટાપા એસિડિટી જાસ્ત આપણા શરીરની કરતાં હાનિકારક છે.
ચિપ્સ કેવું બન ચીપ્સ ફેક્ટરીમાં કેટલું ગંદો કારબાર બને છે કેવું ગંદ રીતે બને છે.
આ બહારનું ફૂડ ટેસ્ટી લાગે ને તો આપને રોજ ખાવું યોગ્ય વાટે છે પણ યોગ્ય નથી છે આપણા તે શરીર ની કરતા.
દાળો સારો ભાજી પાણી ઓડર કરી દો કેમિકલ વાલો સારો હોય. અનાજના બાળકો માટે કશું ગમ તો નહી.
શ્વાસ કેટલું મહત્ત્વનું છે તો આપણ હેલ્ધીને કરતાં આપને શું વસ્તુ લાગી રહી છે તે આપન ખાવું જોઈ છે. અને ઘરનું ભોજન તો આ ભરની ભરથી તો ઘેરનું ભોજન આપણી કરતા ખૂબ મહત્વનું છે.
એજ આજના બાળકોને તો સમજતો નથી.
હા તો તે આપણને બહારનું બંધ કરીને બધા ને આપણ ઘેરનું ભોજન ખાવો એમ આપણ બધાને કહે છે પણ
આજના બાળકો સમજે ના કે શું સારું અને શું માથું છે.
હા. અને વહી સકાળ નાસ્તો બી આપણ કરવો જોઈએ છે. ટાઈમ ટાઈમથી જમવાનું પાણી
હા તે પણ માર બરાબર છે હેલ્ધી માં આપણ હેલ્દીની કરતા ફ ફળ અને ફ્રૂટ્સ વગેરે તે પણ ખાવું જોઈએ છે.
સરસ સરસ ખુબ સરસ.
હા વહીભઠા દાળીયા બધા સારા છે. હા ધન્યવાદ ચાલસે.